હા, શું કરે છે તું?
હમ, હું બેઠી છું હમણાં.
હા હા. એ મને કઈ પૂછ વાનું અતું.
હા.
પુછ તું.
હા, તો મને કેને. અહ મને અહ વડાપાવ બનાવવાનું હતું. કેવી રીતે બનાવે તું બતાવ મને?
વડાપાઉ તો એ બહુ સરળ છે.
કેવી રીતે બનાવે મેં પણ બનાવવાની બે ત્રણ વાનગી.
પેલા આલુ આ બટા બટાકાને ઉબાડી લેવાનું
હા.
પછી પછી એ એને કરી લેવાનું અને મસ સા એનો એનું મસાલા તૈયાર કરી લેવાનું, પછી અ એને ભૂની નાખવાનું. અને પછી એનો એ બેટર તૈયાર કરીને, વડા જેવું બનાવીને એને બેસનમાં ડૂબ બાડીને તળી લેવાનું. થઈ ગયું વડાપાઉ તૈયાર.
ચાલેને. બહારનું બેસન કે રેડીમેટ વાળું
મને તારું અવાજ સંભળાતું નથી.
ની આવડે, એક મિનિટ હા. મે હા તું શું કીધું તું એ?
મને તારું અવાજ સંભળાતું નથી.
કેમ?
ખબર નથી.
હમણાં આવે છે અવાજ મારું?
થોડુંક-થોડુંક આવે છે.
ઓહ! હા તો મન મન મને તારું અવાજ આવે છે બ પરફેક્ટ. હા ચાલ વડાપાવ તો મને ખબર પડી ગયું. અને ટીકિયા કેવી રીત તે બનાવે ચિકન વાળું?
નથી આવતું.
કેમ ની આવ તું.
નેટવર્ક ઈશું.
હમણાં જો આવતું છે? હાલો. હે હેલો.
હેલો.
આવે છે અવાજ?
સારી રીતે ની આ આવે આવાજ.
વનુસ મે બડ્સ લગાઉ. હેલો. હેલો.
હલો.
હા આવેે છે આવાજ?
હા આવે છે.
હા તું શું કેતી હતી?
તને, સ સમજ પયડી મેં વડા તે બતાવી છે--?
તો ખબર પડી મને તારું તો અવાજ આવતું હતો. મારું અવાજ પણ નહી આવતું હતું ને
હજુ તું કઈ જાણવા માંગે છે?
હા હા મને ટીકિયા બનાવ બનાવવા શીખવ ની
ચિકન વાડી ચિકન વાડી ટીકિયા?
હા, હ ચિકન વારી ટિકિયા
એ તો બહુ સરળ છે
કેવી રીતે બતાવની--?
સૌથી પહેલા, સૌથી પહેલા શિમલા મિર્ચ અને પત્તા ગોબી ને, એમ નાના નાના ટુકડામાં કાપી નાખવાનું
એકદમ નાના?
એકદમ નાના નાના ટુકડામાં
ઓ ઓકે ઓકે પછી?
પછી એને તેલમાં ભૂની લેવાનું
હા હમ,
અને મસાલામાં, આ બધા ખડા મસાલા અને
હા હા,
અને એ ચિકન ને ઉબાડી લેવાનું, એક બે સીટી કુકરમાં મારી નાખવાનું
કુકરમાં એમ, પતીલામાં ઉબાલી એ તો નઈ ચાલે?
હા ચાલે ને.
ચાલે? તો બરાબર છે. હા હા,
પછી પ છી એને કાઢીને એને મેસ કરી લેવાનું, મિક્સરમાં નાખીને.
હાઆઆ
પછી જે પત્તા ગોભી અને શિમલા મિર્ચ હતું, એ બધા મિક્સ કરી દેવાનું ચિકન સાથે. અને એક સેપ આપ આપી દેવાનું જે તને ગમે.
હા કઈ પણ સેપ આપ
હા કોઈ પણ સેપ ત જોઈ તને ગમે તે, આપી શકે છે તું.
તો તો બરાબર છે.
પછી એને હે એ સેવાઈ આવે ને, સેવાઈ?
હા હા સવઈ આવે છે,
કાચી સેવઈ તુ બ્રે બ્રેડ સાથે કરે ને ટળી શકે છે,
બ્રેડ સાથે પન બબ્રેડ્યમ બ્રેડનું સુ શું કરવાનું?
એ એના ઉપર લગા અ એને ચૂરા કરીને ચૂરા કરીને એના ઉપર લગાડી દેવાનું
પૂરા કરીને
હા
તો
પછી એને તેડમાં તેલમાં ના તળી દેવાનું
તેલમાં તડી દેવાનું બરાબર છે,
હમજ પડી કાઈ?
હા બસ આટલું જ કરવાનું છે.
હા એ તો બઉુ સરળ છે.
હા બહુ જ સરળ છે.
તું બનાવીને જોજે.
હા હા અમે જોઈશ ચોક્કસ હવે આવતું નથી મેને સબ્જી વગેરે બનાવવા.
અને મને પણ મને પણ આપજે
હા હા તને આવજે ચોક્કસ તું તું આવજે ને આવ તો મને તું આવજે શીખાડવા.
તને શું શું બનાવવા આવ આવડે છે?
અરે યાર મને કાઈ નહી આવડે છે, મને હ નૂડલ્સ પાસ્તા હા તો આવડે છે ને નુડલ્સ આવડે છે, બનાવવા બહ સરસ બનાવું છું નુડલ્સ પાસ્તા આજે પણ બનાવી હતી, મેં
એટલું બધું તો આવડે છે, તને.
આરે એમાં શું એ તો નોર્મલ છે, નુડલ્સ પાસ્તાઓ.
મને પણ ક્યારે બનાવીને ખવડાવ ને.
હા હા ચોક્કસ ચોક્કસ મેં તારું આજે રાહ જોતી હતી, તું આવશે તો મેં તને ખવડાવીશ.
તારા ઘરમાં કુકિંગ કોણ કરે છે?
અરે મારા ઘરેમાં મેં કુકિંગ નહી કરું મારી બેન કરે કા તો મમ્મી કરે.
તો એની સાથે તું પણ કરી જોજે.
હા એ તો શીખવું જ છું, તું મારી બેન કહેતી હતી કે તું સારું બનાવે ને ટીકિયા અને વડાપઉ જેવું કે વાનગી.
એ તો ખુબ સારું છે, તારી બેહેને તો બઉ આવડે.
હા, એ એજ બધું કરે મારે ઘરે તો એજ કરે મેં પણ શીખતી જ છે, મને આવડે નહ એટલું બધું. નોર્મલ ચાાય પાસ્તા વગેરે. બનાવી લવું. કે ભનતી છૂને. તો એટલું નહી આવે છે બનાવા. તને તો બહ બધું ધું આવે ને
હા મને આવે ને.
તારે ઘરે કોણ કુકિંગ કરે?
મને ઘણું બધું આવડે.
કુકિંગ કોણ કર તાર ઘરે?
સારી રીતે નથી આવડતું.
આવડે છે તને તો બહ બધું તને તો આટલું પણ આવડે મને તો એટલું પણ નહી આવડે. તું પોતે જ શીખી ગઈ કેમ
નહી ના મારી મમ્મી એ સિખ વળ શીખડ આવ્યું.
ઓહ મમ્મી એ. સારું છે હા મારી મમ્મી મમ્મી પણ કેતી છે બનાવ બનાવ મને કન કંટાળ આવે છે બનાવવામાં આ બધું.
એમાં કાંઈ નથી એ તો એક વર્ષમાં પણ શીખી જવાય.
શીખી જાયને? હા, એ તો મમ્મીને કે તી જ છું. એ તો શીખી જ જાય. બધાનો ટાઈમ આવે તો શીખી જ જાય એવું કાંઈ નહી મલે. મમ્મી એ મમ્મી તો પણ યાર જા મમ્મી લોકોને જાણે છે ને એ લોકોને બો જલ્દી હોય છે બધું
મમ્મીન મમ્મીનો મમ્મી લોકોનું એજ કામ હોય છે.
હા, ખાલ બોલ બોલ કરવાનું કે બધ બધું જ ચીજ આવી જવાનું એ લોકોને આ એવ. એવું વિચારે છે. એ તો આવી જશે.
એ તો આવી જાય. કુકિંગ તો બહુ સરળ છે.
હા હા એજ એજ કેતી છું. હા મને હેલ્પ કરજે તું મને કઈ કઈ નહી આવડે તો.
હજુ તઈ ક હજુ તને કઈ પૂછવું છે?
હા-હા મને પૂછવાનું હતું. દાલ કેવી રીતે બનાવે?
દાળ?
હા.
દાળ?
હા, દાળ-દાળ કેવી રીતે બનાવે?
એ તો એટલું સરલ છે. એ તો બચ્ચા લોકો પણ બનાવી નાખે.
હા, મને ની આવડે ને યાર. મે તને કીધું ને મને કશું ની આવડે કુકિંગમાં.
તને કઈ જા દાળ બનાવવા માંગે છે તું?
એમ સાદો સાદો નોર્મલ.
હઅ મેં
તને કઈ-કઈ હા હા બતાવું.
એ-એ-એ
બતાવની.
મેં તો તુવેરની દાળ બનાવું છું.
ઓહ! અ એ છોડ કાંઈ નઈ પછી બત એ એ પછી બતાવજે તું. પેલા એ બતાવ કે ગુજરાતી દાળ એ બધું આવડે છે તને?
ની ની એ બધું નઈ-નથી આવડતું મને.
ની આવડે? ચાલ કાંઈ ન તુંને તું એક કામ કરજ તું મારે ઘરે જ આવ આવશે, ને તો સામેથી બતાવજે તો બરાબર રહેશે.
ઠીક હે હવે આપણે પછી ક્યારે વાત કરીશું.
હા, હા પછી વાત કરીશું. ઓકે, આવજે મારે ઘરે. બાય.